બસ આમ એક એકદમ મજામાં.
હા બોલો હવે આજે મેં તમને એના માટે ફોન કર્યો છે કારણ કે આજે આપણે જે મોબાઈલ થી વાત કરી રહ્યા છે એ પહેલાના સમયમાં તો તેની સુવિધા કે કઈ હતું નઈ મોબાઈલ છે આજના સમયમાં દરેક જણ માટે ખૂબ જ ઉપયોગી વસ્તુ કહેવાય. મોબાઈલ અને સોશિયલ મીડિયા એટલે હું આ મોબાઈલ અને સોશિયલ મીડિયા ના જે ઉપયોગો સે જેનાથી આપણને ઘણા બધા અત્યાર સુધી જોશું ઘણા બધા ફાયદા થાય સે આ વિષય પર તમારી સાથે ચર્ચા કરવા માંગુ છું. તો આ મોબાઈલ ના હું ઉપયોગમાં જણાવીશ કે આ મોબાઈલ એવી વસ્તુ છે કે પહેલાના સમયમાં આ કોઈ હતા નહી તો એક વ્યક્તિને બીજા વ્યક્તિ સાથે વાત કરવાની હોય તો એ લોકો પહેલા તો તમારા સમયમાં મોબાઈલ કે કસુ હતું નઈ એટલે પેલા પત્ર વ્યવહાર થતો હતો હવે જયારે એક વ્યક્તિ પત્ર લખે પોસ્ટ ઓફિસમાં આપશે પછી પોસ્ટ ઓફિસ વાળા એને અઠવાડિયા સુધીમાં બીજા વ્યક્તિ જોડે પહોંચાડશે એ વાંચશે પછી લખશે પાછો એ પત્ર મોકલશે એ વ્યક્તિ જોડે એટલે આ તમે આખી પ્રોસેસ જોશો ટૂંકમાં તો એ આખી પ્રોસેસ પંદરથી વીસ દિવસ સુધી તમારે કોઈ પ્રોસેસ ચાલતી હોયશે પત્ર લહેરવાની એટલે તમારે કોઈ મેસેજ કો સા્યો હશે તો ઘણો બધો ટાઈમ લાગશે. જ્યારથી આ મોબાઈલની ધીરે ધીરે શોધ થઈ છે પહેલા થોડો સમય ગયો એટલે પછી બટનવાળા જે મોબાઈલ હતા એ આવ્યા હવે તો તમે જોશો કે બધા સ્માર્ટ ફોન આવી ગયા છે જેનાથી તમે પાંચ સેકન્ડમાં તમારે અમદાવાદથી જ્યાં આવે જેમ કે અમદાવાદથી તમારે કોઈ બી દેશ વિદેશમાં અમેરિકા કે કશે બી ફોન લગાવવો હોય તો તરત લાગી જાય છે અને તમારે જે બી વાત કરવી હો ઇઝીલી જેટલો ટાઈમ કરવી હોય એટલો ટાઈમ તમે કરી બી શકો છો એટલે આ. મોબાઈલની સુવિધાઓ છે એ ખુબ જ સારી છે અને ખુબ જ આપણા જીવનમાં અને બધી રીતે આપણને ખૂબ ઉપયોગી છે અને મોબાઈલની એક બીજી સુવિધા કઈ કે વિડીયો કોલ તમારો કોઈ સગા સંબંધી કે કોઈ બી બાર હોય વિડીયો કોલ તમારે ફેસ જોઈને એનો વાત કરો છે આપણો બી ફેસ એ દેખાય એનો બી ફેસ આપણને દેખાય છે કઈક બતાવ વિડીયો કોલમાં વિડીયો કોલની આપણને મોબાઈલમાં સુવિધા આપી છે જેના કારણે તમે ફેસ ટુ ફેસ એકદમ તમારી સામે એકદમ રિયલ માણસ જેમ જ તમને લાગે છે એટલે આ બધી મોબાઈલ ના ઉપયોગથી કઈ આપણને ઈમરજન્સી કામ હોય કે કઈ બી હોય તો એક જ આપણે કોઈ કોઈની ઈમરજન્સીમાં તબિયત બગડી હોય તો તમે એક ફોન કરશો એકસો આઠને તો ત્યારે પાંચે જ મેિનટમાં એટલે આ બધી જ સુવિધા છે જેનાથી આપણા માનવ જીવનને ખૂબ જ ઉપયોગી છે અને આનાથી ઘણા બધા ફાયદા બી થયા છે.
તમે જે વિડીિયો કોલ ની વાત કરી એકદમ સાચી વાત છે આજકાલ બધા દેશ વિદેશમાં જઈ રહ્યા છે અને રોજ વિડીિયો કોલ દ્વારા વાતચીત કરી રહ્યા છે તો તમે એ વિડીયો કોલ દ્વારા એમના ફેસ જોઈને તમને એના વિશે એવું નથી લાગતું કે આજ કોષો દૂર એ છોકરો છે અને આપણો એનાથી દૂર છેને એનો ખોટ પડી રહી છે તમે વિડીયો કોલ દ્વારા વાતચીત કરી શકો છો એનો ફેસ જોઈ શકો છો એનું વાતાવરણ જોઈ શકો એ કયા કંડિશનમાં છે એ જોઈ શકો છો એ પણ તમને જોઈ શકે છે. પણ આનંદ થાય છે કે બધા મજામાં છે સારું છે એ આ સારું થતી છે કઈ બી તમેં ફંક્શન હોય કઈ બી હોય તો તમે વિડીિયો કોલ દ્વારા કોઈ પણ વસ્તુ તમે એને બતાવી શકો છો કે જો આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે કોઈ પણ વસ્તુ હોય તો વિડીિયો કોલ ની વ્યવસ્થા એટલી અને ટેકનોલોજી જેટલી સરસ છે કે બધી વસ્તુમાં બધી વ્યક્તિને નાનાથી માંડીને મોટા સુધી આજ કઈ બી વસ્તુ હોય કે કોઈને વિડીિયો કરીને ભેજો કોઈ વિડીયો મૂકવો છે તો આપણે વિડીયો ફોરવર્ડ કરી શકીએ છેએ ઉતારીને એટલે સામે વાળા વિડીયો જોઈ શકે છે કે ફોટો પણ મોકલી શકે છે પ્લસ સોશિયલ મીડિયા માટે યુટ્યુબ માંબી એટલું કહીશ કે મારે જયારે કોઈ પણ રેસીપી બને ભલે મને આવડે છેેકે પણ બધાની રીત અલગ એટલે જયારે હું કઈ પણ વસ્તુ બનાવું તો પેલા યુટ્યુબ પર એક વાર સર્ચ મારીને જોઈ લઉં છું તો એમાં એક વાર સર્ચ મારી કે આ વસ્તુ મારે દૂધી નો હલવો બનાવો છે તો આઠ દસ જે કુ રસોઈયા એ કેવી રીતે બનાવે છે હોટલ સ્ટાઈલ રસોઈયા સ્ટાઈલ એ રીતે બધી રીતે અલગ અલગ રીતે કોઈ માવું નાખશે કોઈ દૂધ નાખશે નાખશે કે દૂધ ફાટે એટલે એનો માવું એ બધાની રીતે અલગ હશે એમાંથી આપણને એટલું યોગ્ય લાગે સારું બને અને શુદ્ધ બને એ રીતે આપણે બનાવવાનો ટ્રાય કરીશું તો આપ વસ્તુ સારી બરવાળાને પષ્ટિકસ્ ખ પ્લસ તમારે પણવાની જગ્યાએ તો ગૂગલ મેપ ચાલુ કરીને પણ તમે રસ્તો જોઈ શકો છો એ તમને ભોણિયાની જેમ તમને રસ્તો બતાવે છે અને ક્યાં ટર્ન લેવું છે ક્યાં ચાર રસ્તા છે ક્યાં ઉભા જમણી બા આ બાજુ લેફ્ટ ટાઈમ એમ તું બતાવે છે એટલે તમે એકલા માણસો તો બી કે તમને ડર પણ નથી લાગતો અને એ ગૂગલ મેપ ચાલુ કરીને તમે એ જગ્યાએ પોહોંચી શકો છો.
હા એટલે તમે આ બધી જે વાત કરી આપ મોબાઈલનો ઉપયોગ યુટ્યુબ છે પછી તમે જે ક વોટસઅપ હવે તમારે કોઈ બી વસ્તુ ન ક્યારે બી હમણાં તમારે અરજનમાં કોઈ ફોટો મોકલવો છે કોઈને કઈ વસ્તુ બતાવી છે કોઈ બી કઈ અર્જન્ટમાં વિડીયો મોકલવો છે તો તમે એ વિડીયો લઈને વોટ્સએપ પર એક જ ક્લિક કરશો એટલે તમારો એ વિડીયો બીજા વ્યક્તિને તરતના તરત પહોંચી જશે એટલે ત કોઈ અર્જન્ટમાં કંઈ બીજી કોઈ જાણકારી આપવી હોય કંઈ ન્યૂઝ પહોંચાડ્યો હોય તો તમે એ ફોટો વિડીયોના માધ્યમથી પહોંચાડી શકો છો તમે હવે જે બીજી વાત કરી કે તમે યુટ્યુબની યુટ્યુબમાં તમારે કઈ બી રેસીપી જોવી હો એટલે રેસીપીની જ વાત નથી તમારે કઈ બી એટું ઝેડ કોઈ બી વસ્તુ તમારે જોવી હોય ગીતો સાંભળ જોવા હોય પિક્ચર જોવા હોય તો તમારે યુટ્યુબમાંથી તમારો કોઈ નાનો બાળક છે એને ભણવું હોય કોઈ ના આવડતું હોય એટલે કોઈ બી સબ્જેક્ટમાં એને કોઈ બી ના આવડતું હોય સ્પેસિફિક સબ્જેક્ટ વાઇઝ બી તમને ઘણા બધા વિડીયો મળી જશે એનાથી તમને ખૂબ જ નવી નવી જાણકારીઓ મળે છે અને રેસીપી સિવાય બી યુટ્યુબમાં તમે જોશો પિક્ચરો ગીતો એટલે જે જોઈએ તે યુટ્યુબ પરથી મળી જાય છે યુટ્યુબ પરથી તમારે કઈ બી કામ છે ધંધો શીખવો છે કઈ બી કરવું છે તો એ તમને માહિતી મળી જશે પ્લસ યુટ્યુબમાં જે યુટ્યુબ એવી સારી સુવિધા પૂરી પાડશે કે યુટ્યુબમાં જે લોકોના અકાઉન્ટ છે એમાં અમુક વ્યૂઝ અને અમુક સબસ્ક્રાઈબ એ અકાઉન્ટના થાય છે તો એમને પૈસા બી મળે છે એટલે તો આપણે બી યુ યુટ્યુબમાં એવી રીતે પૈસા કમાવાનો મોકો બી મળે છે તમે તમારી ચેનલ બનાવીને યુટ્યુબ પર વિડીયો મૂકશો એમાં સારા વ્યૂઝ અને સારા સબસ્ક્રાઈબર આવશે તો તમને યુટ્યુબ અમુક સમય પછી પૈસા ચાલુ કરી દેશે અને જેટલા વ્યૂઝ આવતા જશે તે પ્રમાણે તમને પૈસા મળતા રહેશે એટલે એ બી મોટો ફાયદો છે કે તમારે ઘર બેસી ખાલી વિડીયો અપલોડ કરવાનો અને એ મોબાઈલમાં વિડીયો અપલોડ કરીને તમે ઘણા બધા પૈસા બી કમાઈ શકો છો બીજી પછી વાત કરી ફેસબુક ઇન્સ્ટાગ્રામ આ એવી બધી એપો છે જેનાથી તમે એકજણ સાથે બીજા સાથે કનેક્ટ થઈ શકો છો આ એપોમાં તમે તમારું અકાઉન્ટ બનાવે તમારે કોઈની જોડે વાત કરવી છે તમારે કંઈક રીલ્સ ને એનો ઓપ્શન આવે છે તો એ તમારે રીલ્સમાં જ બી તમને ઘણી બધી માહિતી જાણકારી મળે છે તમારે તમારો કોઈ બિઝનેસ છે હવે તમારે તમારી એમની એડ કરવી છે તો પહેલાંના સમયમાં તો આપણે છાપમાં છપાવવું પડે પછી બહાર પોસ્ટરો લાગે લવા પડે એવી રીતે બધું લગાડવું પડતું પણ હવેના સમયમાં તમે ઓનલાઈન એડ કરી શકો છો જેમકે તમારો કોઈ બિઝનેસ છે તો એ તમારો બિઝનેસને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામમાં જે આ બધા ઇન્ફ્લુઅન્સર હોય એમને તમે આપી દો તો એ તમારી એડ કરીને એમાંથી તમને ધંધાને તમારે ખુબ જ ફાયદો થતો હોયશે અને આમ તો તમે મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ જોશો તો ઘણા બધા તમને ઉપયોગી છે તમે જે જીપીએસની વાત કરી તમારે એક જગ્યાએ બીજી જગ્યાએ જવું હોય અને તમને રસ્તો ના ખબર હોય તો બી આ જીપીએસ તમને ઈઝીલી ત્યાં તમારી લોકેશન સુધી પહોંચાડી શકે છે એટલે આ મોબાઈલ તો હવે એવી વસ્તુ છે કે દરેકના જીવનમાં ખૂબ જ ઉપયોગી બની જાય કારણ કે આના હમણાં કોઈને ચાલતું નથી કારણ કે કોઈ બી ફોન કરવો હોય કે કંઈ બી કરવું હોય તમે ઇઝીલી કરી શકો છો ફોટો વિડીયોઝ કોઈને મોકલવો હોય ગીતો સાંભળવા હોય બીજા કોઈ વિડીયો જોવો હોય એટલે આ મોબાઈલ અને સોશિયલ મીડિયાના ઉપયોગો આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગી વસ્તુ બની ગઈ છે.
અને એમાં એક સુવિધા એ છે કે તમે જે પેમેન્ટ કરવાનું હોય છે એ મારે તમને આટલા પૈસા સેન્ડ કરવા છે તો મારે કશું કરવાની જરૂર નથી પણ તમારા ખાતા નંબર તમે મને આપો કાંતો સ્કેનર મોકલો તો હું સ્કેન કરીને એ પૈસા હું તમારા ખાતામાં ટ્રાન્સફર કરી શકું છું એટલે આમાં એટલો વિશ્વાસ છે કે આપણે કોઈની જરૂર પડતી નથી અને દ પાંચ મિનિટમાં આ ટ્રાન્સફર થઈ જતા હોય છે બીજી વાત કે મોબાઈલ અને સોશિયલ મીડિયા નુકસાન એ છે. કે મોબાઈલ દ્વારા જે આપણને રેડિએેશન લાગે છે તે મગજને અને શરીરને ના કાનમાં બધા ઈયરફોન નાખીને સંભળાવવાનું ઓછું થઈ જાય છે રેડિયેશનથી આપડા મગજમાં દુખાવો થાય છે અનેને આપણા મગજની નસોને ખુબ જ નુકસાન કરે છે પ્લસ પહેલાના જમાનામાં જે લોકો વડીલો દસ દસ નંબરના ડિઝિટ નંબર યાદ રાખી શકતા હતા હવે એકબીજાના નંબર યાદ રાખવા હોય તો પણ આપણે યાદ નથી રાખી શકતા અને એ લોકો નંબર સેવ કરી દઈએ છીએ એટલે જયારે બી આપણે ફોન કરવો હોય. ત્યારે ફોન નંબર આવીઈ જાય છે એટલે આપણે ફોન કરી દઈય છે. એટલે આ બધી વસ્તુ
હ એટલે બધી વાત છેલ્લે તો રહીશ કે આ ટોપિક પર જેટલી આપણે ચર્ચા કરવી હોય એટલી કરી શકી સમયની મર્યાદા હોવાથી આપ સાથે આ ટોપીક પર વાત કરીને ખુબનંદ પાસેથી નવી નવી જાણકારી મળી અને આપણે બીજા કોઈ ટોપિક સાથે ફરીથી મલીશું
મને તો બ જાનવા મળ્યું થેન્ક યુ આભાર.